હલો.
કેમ છો મજામાં હલો?
હા બસ મજામાં. તમે કેમ છો?
બસ મજામાં, શાંતિ.
બો દિવસે ફોન કરયો તમે.
હા એકચુલી હું બે દિવસ ફ્રી હતી નહી ને એટલે મેં કીધું આવું ફ્રી પડી તો ફોન કરું હવે.
અચ્છા એમ અમે બો યાદ કરતા હતા હમણાં અમે મામા ના ઘર ગયા હતા ને તો.
ઓહો સરસ મારે આવું તું બટ હું ફ્રી નતી એટલે પછી મેં કીધું એટલે પછી મે ના પ પાન દીદી
હા. અમને થયું મેં કું મે તમને મેસેજ કર્યો તો તમે મેસેજ નો જવાબ ના આપયો એટલે મને થયુ કદાચ બીઝી બીજી હોય હવે.
હા બીઝી જ હતી બે દિવસ એટલે પછી ના ના આવી શકી.
હા બોલો જમી લીધૂ?
ના હવે ના હમણાં હજી હવે હજી તો બને છે ઘરે.
અચ્છા એવું છે બરાબર હા નઈ તમારે તો લેટ જમવાના.
હા તમે જમી લીધું.
ના ના હમારે બી આજે મોડું જ થયું છે આજે થોડા લેટ ઉઠ ઉઠયા ને એટલે મોડું થઈ ગયું આજે.
હા આજે સેટરડે એટલે એવું જ હોય.
હા એટલે જ ને આજે થોડા લેટ થઈ ગયા અમે.
અચ્છા તો શું વાત કરી મામા ના ઘેર?
કઈ નઈ જો ને આપડે બધા રમતા હતા એની વાત કરી ને મે કુ કેવા આપડે રમતા તા ની પેલા એ ગામડા માં જ અલગ હતી.
હા એ ગામડાની એમ વાઈબ જ અલગ આવે.
હા મેં કેવું મસ્તી કરતા હતા ને અતાર તો એવડા મોટા મોટા થઈ ગયાને કે મળવાનો એ ટાઈમ નથી એમ.
હા ફ્રી બી ના પડે એવન આપણેે કઈ વાત કશી કરવી હોય તો.
ભી પેલા તો નાના હતા તો મામા ના ઘરે ભલે બે દિવસ જતા હતા પણ એમ મજા આવતી તી કે આમ ટાઈમ પાસ થઈ જાય.
હા એ બે દિવસ ભેગા થતા હતા એમાં કેટલી મજા કરતા તા.
રાતે ઊંઘવાની જ બો મજા આવે ખબર સળંગ બધાની પથારીઓ પાથરે.
હા બો મજા આવશે અને રાત રાત સુધી જાગતા તા બે ત્રણ વા ચાર દિન સુધી જાગીએ પછી સવાર વહેલા ઉઠીને મામા ફરવાર લઈ જાય ને બધ દુ ખાવાનું નવું નવું બનાવે ને
બપોરે જઈએ એટલે કેવું કે ત કુલ્સી વાળો આવે એટલે પે બે બે રૂપિયાળી ખબર છે. કુલ્સી અલાવે.
હા બહુ જ મસ્ત.
અને હજ પડે પાણી પુરી ની લારી આગળ જઈને ખાલી એવું જ કેવાનું કે આમાર દાદા જોડે પૈસા લઈ લેજો
હા પણ જેટલી ખાવી હોય એટલી ખાવા મળે.
પણ કેટલી મજા આવતી હતી એમ.
હા બહું જ મજા કરી છે.
હ અને ખબર બપોરે ત્યાં આગળ બધા સાયકલો ફેરવતા હતા સાયકલ માટે તો કેટલું ઝગડતા હતા. કારણ કે એક અને એમાં એ તો ચાર પાંચ જણ ફેરવવાવાળા. એટલે કરતા હતા આપડે
બહુ મજા કરતા હતા એ ત્યાંની કઈક વાઇબ જ એમ અલગ હતી બહું મજા કરતા હતા.
હ એજ ને એ બહું આમ એ હતી. હું તો બઉ જ યાદ આવે હ કે આપડે કેટલી આમ અહીંથી બધા જોડે જઈએ રિક્ષામાં છકડામાં કા તો બસમાં બસ માં તો બહુ ઓછા ગયા છકડામાં જ બહુ ગયા છે આપડે તો
છગડામાં ને રિક્ષામાં કેટલો સામાન હોય. સામાન જ એટલો બધો હોય આપડો.
જે રાતે દાદા બાર પાઉભાજી ખાવા એ લય જાય ખબર છે.
પાઉંભાજી, મંચુરિયન કેટલી કેટલું બધું ખાવા લઇ જતા હતા રાત્રે તો
ઓ આપડે જઈએ એટલે જ પડી જાય પછી આપડી મમ્મી બોલે ને દાદા નું ટકલું જ કરાઈ દેશ એવું લાગે છે મને.
હા એ પેલું સામે એન એની સામે બધા ચોકલેટ્સની દુકાન હતી કે જે ચોકલેટસ ખાવાથી જે આપણે તો
પન એ પેલુ સિનેમા દેખાડવા એ લઈ ગયા તા દાદા
હા સિનેમા નું જોવા પણ લઈ ગયેલા બહુ જ મસ્ત
હ બઉ મજા આવતી હતી બાપા
તો બહું એઉ એઉ એમ એ બધું આમ બહુ મિસ થાય એમ કે અત્યારે નાના હોત તો કેટલું સારું હુવે ત્યાં લગી
હા એજ ને અને કેવું કે તઈથી પછી પેલા સ્પેશિયલ રિક્ષા કરીને બધે ફરવા લઈ જાય ખબર
નાવા લઈ જાય ને સ્વિમિંગ પુલ્સ ને કેટલું બધું હતું તે બાજુ ફરવા લઈ જાય ને
એક્ટિવા હતું, એક્ટિવા લીધું તું દાદા એ
હા.
એની ઉપર આંટો મારવા લઇ જતા હતા ખબર છે આપણને.
કેટલા ફરતા હતા આપણે તો, એમ બધું જ જો કે આપે ફરી જ લીધેલું તો બી આપડે બીજી વખ ખજા જતા હતા કે ના કે અમારે ફરવું છે તો અમને લઈ જ જા દાદા ફ્રી ના હોય તો બી લઈ જાય આપણને
હલો.
હલો.
ઉભા ઉભા રહો એક મિનીટ ઉભા રહો હો એક મિનિટ ચાલુ રાખજો.
ઓકે.
હા બોલો હવે.
હા. એટલે હું એમ કહેતી તી, કે દાદા ફ્રી ના હોય, મમ્મી લોકો ભી આપ પણને બોલે કે દાદા ફ્રી નથી, તો અત્યાર ના જશો ફરવા. તો પણ લઈ જાય ફરવા, કે ના હો માર છોક કરીઓને તો લઇ જ જઈશ ફરવા.
દાદાએ એવું એમ
હા. બહું જ મજા કરતા તા.
પુરી ને કેરી નો રસ કાં તો શ્રીખંડ તૈયાર જ રાખે ખબરશ?
રેડી જ હોય. આપણે જઈએ એટલે દાળ-ભાત, શાક, રોટલી ને શાક. ઓહો! બહુ જ મજા પડી જાય.
અને એમાં બા પહેલો ભતની દાળ બનાઈ, એમાં તો કેટલી મજા આવે નહીં ખાવાની.
હા. મને મારા બા ના ભાત-દાળ બહુ જ ભાવે.
હો. અને પાછું કહેવાય, હવાર બાને દાદા
હા. નાસ્તામાં ઉઠે, એટલે પહેલા ભજીયા, ચા પહેલો નાસ્તો મમરાનો. ઓહ બાપા! એટલું બધું હતું.
તને ખબર પહેલી ગરમ, ઠંડી રાતે વધેલી ભાખરી ગરમ કરીને આપે ચા જોડે ખાવાની. કેટલી મજા આવતી તી નહીં?
ચામાં બોળી-બોળીન ખાતા તાં. એતો મે ઘેર ભી નહી ખાતી, હું ત્યાં એટલી ખાત
હા. હું બી હું મારી ઘેર નહીં ખાતી, પણ મારે ઘેર નહીં ભાવતી. મન તો બાના હાથની જ ભાવતી તી એ ભાખરી.
હા. અને મને મારા બાના હાથના દાળ-ભાત તો બહુ જ સુપર્બ બનતા તા.
હા. હું તો હજુંય બહુ યાદ કરું હો એ દાળ-ભાત તો.
હા. મને બી અમુક ટાઈમે યાદ આવે ને, મારા મમ્મી સાથે બેસું, તો આ બધી વાતો કરુંને તો આમ લાગે, કે યાર પહેલાના દિવસો જ કંઈક અલગ હતા. કેટલું બધું ફરતા તા. રાતેઈ કેટલા કેટલાક મોડાં સુઈ જતાં તાં, ને સવાર ઉઠી બી જઈએ. ગરમ પાણી ગેસ પર ના હોય, પહેલો ચૂલા ઉપર મુકતા હતા.
હા, બહુ મજા આવતી તી. અને તઈ કેટલું લડતા તા આગળ, કે કાર્ટૂન, કાર્ટૂન કરો, કાર્ટૂન કરો, કાર્ટૂન કરો.
કાર્ટૂન-કાર્ટૂન, ને આ બાજુ આ પપ્પા લોકોને પિક્ચરસ જોવા હોય ને આપણને હા કાર્ટૂન જોવા હોય. એટલે કેટલી ઝઘડમ-ઝઘડી કર
હા. આપણે શનિવાર શુક્રવાર જઈએન શનિ-રવિ, રઈવારે પાછા આવતા રહી. એ-એ બી સ્પેશિયલ રિક્ષા કરે કાં તો બસ. નહીં?
હા. આમ તો મોસ્ટઓફલી ન્યાંથી સ્પેશિયલ રિક્ષા જ કરતા તા, પણ અમુક ટાઈમે રિક ક્ષામાં આઈ જતા તા.
હા. દાદા કરાવતા તા ખબર છે રિક્ષા?
હા. બહુ મજા આવતી તી એ તો.
આ કરી આલે, દાદા રિક્ષા
હાચી વાત. તો ઈ રેડી જ હોય, ખાલી આપણે સામાન પેક કરીન નીકળવાનું છે, ને આપણે બધા પાછળ બેસતા તાં રિક્ષાની. પહેલા સીટની પાછા બેસવાની વચ્ચે જગ્યા હોય એમાં.
તોય મને બેસાડ-બેસાડ કરે. ખબર છે?
હા. એટલે જ તો. હવે તો મોટા થઈ ગયા, એટલે હવે શું થાય?
અન રક્ષાબંધન ઉપરે બધા ભેગા થઈએે ત્યારે એક મજા આવે નઈ આખું ઘર ભરેલું.
અ હા ભેગા જઈએ આપણે અહી અહી. અહિયાંથી બધાને નક્કી કરીને જવાનું કે એટલા ટાઈમે આપડે બધા જોડે નીકળીશું તો હવે બધા જોડે નીક કળીને પછી સાંજે આઈએ ત્યાં જમીને. કા તો હોટેલમાં જઈને જમીને જ ઘરે આઈએ આપડે બધા જોડે.
કેટલી મજા આવતી તી નઈ.
હા દિવાળી મ બેસતા વરસે બી આપડે તો મલતા હતા.
હ એ તો ખરૂ જ ને બેસતા વરસ, દિવાળીને, રક્ષાબંધન ને આ મામાને ઘેર જઈએ વેકેશનમાં જઈએ એ બીજું તો કઈ બઉ રેઅર કેસમા તો જતા હતા.
હા બાકી તો આમ નહી મલતા હવે તો બધા એમના કામમાં ને બધા બિઝી થઈ ગયા.
હા પણ ભેગા તો એ ટાઈમ જ થતા તા ન.
હા રક્ષાબંધન અને આ બેસતા વરસ, બન્ને બેસતા વરસે બી આ બહુ મજા આયેલી.
હ બહુ જ મજા આઇ.
પેલા ન બેસતા વર્ષમાં બહુ મજા આવતી હતી કે બધા બાર એક વાગે ભેગા થઈને રિક્ષામાં ન બસમાં જતા તા અને પછી સાંજે પાછા આવતા તા.
રીક્ષામાં જ જતા હતા મોસ્ટલી પછી એ પછી આપડે છૂટા છૂટા જતા થયા.
હા પછી બધા ના વાહન ને એક્ટિવા બધું આઇ ગયુ એટલે પછી બધા છૂટા જતા થઈ ગ્યા.
તન ખબર છે આપણને પાછળ જવાની ના પાડે કે આ ભૂત ભૂત વાળી જગ્યા છે તો તઈ નહી જવાનું.
હા અને આપડે તો જોતા ત બી ખરા કે જોઈ ત્યાં ભુત છે કે નહી એ તો કોઈને ખબર પડે.
પપ્પા એક વાર એવ બધા કેતા હતા કે અહીંયા એક ભૂત આવે છે દીવો લઈને તો પપ પપ્પા એકવાર પેલા લારી ઉપર સુઈ ગ્યા તા કે મન જોવુ
મારે હા ભૂત જોવું છે કેવું હોય આપે આપડે પેલા બા નું ભજન હતું એમાં બી ગયેલા રાત તે પછી દાદા આપણને મંચુરિયન ખાવા લઈ ગયેલા ભૂખ લાગેલી તો આપણને.
હા મજા આઈ ગઈ હતી નઈ પછી ખબર છે એક વાર આપડ રિક્ષામાં ગયા તા લી.
હા રિક્ષામાં લાાઈટ જ નતી.
હ એ ટાઈમે તો મામા રિક્ષા ચલાઇ ને લાયા તા ખબર છે લાઈટ
ઓ હાવ બપ તો એતો એટલી બીક લગે ક્યારે પહોચીશું આપરે ઘેર પણ એ મજા આવત લાઈટ નથી પણ તો એ મજા આવતી હતી કે ચલો બધા સાથે છે તો મસ્ત તેનું બધું થશે બીક નહી લાગે એમ.
હ, બહુ મજા કરી બાપા બઉ મજા કરી.
બઉુ જ મજા કરી છ.
એક વાત છે.
અત્યારે તો બધા બિઝી થઈ ગયા એટલે કોઈ ફ્રી જ નહી પડતું મળવા માટે.
હ પેલાની મજા અત્યારની સજા થઈ ગઈ છે.
હા પેલાની મજા અત્યારની સજા થઈ ગઈ છે બધા ફ્રી પડે છે પણ કેવું મત, કોઈ કામમાં હોય એમાં હોય એટલે પછી કોઈ નઈ મલતું.
હ એજ ને અહી કહુ છુ તો ખરી ગામમાં ગામમાં હોઈએ તો યે ટાઈમ નઈ મલતો.
સાચી વાત છે કે કામ કામ જ એટલે બધા હોય એટલે પછી કોઈને ટાઈમ જ ના મળે.
હ, એટલે જ ને અહીં આપડા હવાની હજ કઈ પડી જયને ખબર જ ના પડે.
હા. અને ગામડામાં તો કેવું સવાર પડે એટલે એટલી મજા આવે ઓહોહો ઠંડો ઠંડો પવન ને બધું હોય.
ક હોય નહી તો કોલેજ બધું.
હમ. હા.
તો એટલે
તો પછી.
બોલ હતા બીજું કઈ.
બસ કઈ નહી, મેં કધું ફોન કર્યો હવેના બધા ભેગા થયેલા શું બધું બહુ મજા કરી હશે, એવું રઈ ગવે નેક્સ્ટ ટાઈમ આપડે ફરીથી ભેગા થઈશું બીજું શું તો.
ચોાક ચક કસ સારું તો હું તમને પછી ફોન કરું હા.
ઓ કે ઓ કે ઓ કે હા, જય શ્રી કૃષ્ણ.